અવાજ આવેશે ભઈ.
હા ભાઈ, આવે છે અવાજ
કેવું, ભઈ? મજામાં? શાંતિ?
હો, મઝામાં બેઠો, જોયો, આ વરસાદ ચાલુ છે જોરદાર અને ભજીયા, ભજીયા ખઉં છું.
અમારે તો નથી પડતો, યાર, વરસાદ
અચ્છા હુમ હારું ચાલ હ, જલસામાં છે બધા, તમારે ઘેરે કેવા છે બધા?
હવ, શાંતિ બધાને
દાદા હં સારુ છે. શુ કરો છો તમે?
કાઈ નઈ, બેઠો છું. અત્યારે લાયબ્રેરી જઈને આવ્યો.
હં ત લાયબ્રેરી જાવાનો?
હા, જઈએ છે, મજબૂરી જવું પડે, શું કરીએ.
બકરો ચલાવી અંગેેજી મા કે
ના, જોબ નઈ, સ્ટડી કરવા માટે.
અચ્છા.
હમ, ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપરેશન કરું છું.
હમ-હમ. સારું- સારું, કઈ એક્ઝામની પ્રિપ્રરેશન કરો છો?
હમ, ફોરેસ્ટની
અચ્છા ફોરેસ્ટ એની તો જાહેરાત નહીં આવી ને હજી?
તું જાહેરાત નથી આવી ગઈ વખત આપેલી પણ કેવું થોડુંક આ ઓનલાઈન એકઝામ લીધેલી ને તો એમાં નોર્મલાઈઝેશન? થયું ને, એવું બધું થયું તો થોડુંક ડાઉટફુલ હતું. બધું લોચા લપાટા વાળું હતું. એમાં રહી ગયા, અને થોડી તૈયારી તે વખત ઓછી હતી. આ વખત પૂરે પૂરી તૈયારી છે, પણ કે એક્ઝામ જ નહીં લેતા. અને આ વખતે એક્ઝામ સી. બી. આર ટી. બી. એસ નહીં પણ ઓફલાઈન લેવી જોઈએ, જેથી કોઈ ના જોડે અ ન્યાય ના થાય. એવા કઈ રીતે ડિસાઈડ કરી શકે કે કયું પેપર ભારે હતું ને કયું હલકું હતું? જેને હલકું પેપર હોય ને, એના અઠ્ઠાવીસ, અઠ્ઠાવીસ, ત્રીસ, ત્રીસ માર્ક્સ ઉમેર્યા પહેલા તો, એ કયા બેઝ? પરિવાર નક્કી કરી શકે કે પેપર હલકું હતું કે ભારી હતું. એટલે એ રીતે પદ્ધતિ જ ખરાબ કહેવાય, સીબીઆરટી ની કોમ્પ્યુટર બેઝ લે ને પરીક્ષા.
હમ, હમ.
તો આના હમણાં એવું હતું કે આમ કેવું, એકેડેમી બેઝ તૈયારી કરતા તો, એકેડમી વાળા એવું કેતા હતા. કે તમારે એસી ઉપર, એટલે કે સો જેટલા માર્ક્સ હોય ને તો સો ટકા તમને દોડવા માટે બોલાવશે, એટલે અમારા સો ઉપર તો હતા તે. એકસો દસ જેટલા માર્ક્સ થતા હતા, તો અમને એવું હતું કે બોલાવશે જ તે. પણ મેરિટ તો એકસો પચાસ અટક્યું, અમારા જિલ્લામાં મેં. મે ભાવનગર જિલ્લામાં ફોર્મ ભરેલું, અને એક મારો ફ્રેન્ડ હતો, એને દાહોદ જિલ્લામાં ફોર્મ ભરેલું.
હા.
આવું થયું, બોલો.
અચ્છા, તો તો તમારી કિસ્મત બહુ ખરાબ છે.
કિસ્મત તો ખરાબ હોય ને. પણ તે વખતે અમે એટલું બધું સિરિયસલી નતું લીધું. કેવું, મહિનો જ મેં તૈયારી સિરિયસલી કરેલી.
અચ્છા.
તે એ એન. એસ. એસ કેમ્પ માંથી આવી ને પછી. સિરિયસલી તૈયારી કરેલી, પણ તો એ બધા ટોપિક કરવાના ન હતા. ખાલી પર્યાવરણ ના ટોપિક કવર થયેલા.
અચ્છા, એન. એસ. એસ કામ કરેલું છે તમે?
હા, એન. એસ. એસ કેમ્પ કરેલો.
એમાં શું હોય?
એન. એસ. એસ કેમ્પમાં એવું હોય કે આપડે કોલેજ તરફ થી આપણને કંઈક ગામમાં લઈ જાય. તે ગામમાં રહેવાનું અઠવાડિયા સુધી. સુધી તે ગામમાં પછી ગઈ ને, તો એ સાફ સફાઈ કરવાની. પછી સવારમાં વહેલું ઉઠી ને પ્રભાત ફેરી કરવાની, પ્રભાત ફેરી કરી. ભજનો ગાતું ગાતું, પ્રભત ફેરી કરવાની. પછી આવીને, નાસ્તો બાસ્તો કરીને પછી ગામમાં જાહેર સ્થળો છે, ત્યાં સફાઈ કરવા જવાનું. સફાઈ વફાઈ કરી, પછી બપોર ના જમીને. કલાક સુઈ જવાનું, પછી પાપા શું કામ કરવાનું? પઈ સાંજે રોજ નવા નવા પ્રોગ્રામ હોય, એક દિવસ કેવું. સંગીત નો હોય, પછી ડાન્સ નો હોય, એવા બધા પ્રોગ્રામ હોય. એ પ્રગ્રામ